ાું મજા મજા છો
હા અમે મજામાં છે
કેમ ગરમી વરમી સારી છે કે ગરમીમાં તો કાટું વડ
હા હા વાદળ વાયુ વાતાવરણ છે ત્યાં બફારો ખુબ મારે છે.
હચ આ ગરમી ખુબ વધી ગઈ છે અમે હાલ તો શહેર માં રહીએ છીએ તો જો ગમડા તો કેવું કે જે ડો હોય એટલે આપ ગરમી ઓછી લાગે. પણ શહેરમાં તો કચાક વરસાદ પડી જાય ને પછી તેના જે પછી જે બફારો લાગે. ગરમી કરતા પણ કાઠો પડે ગરમી તો કદા સહન કરી લ પણ ગરમીમાં જે આપણે ગરમી જમીન ગરમ થઈ જાય ને. પછી તેની પર વરસાદ પડે એટલે શું થાય હવે અંદર ની ગરમી બહાર નીકળે. અને ત્યાં ઝાડ પણ ના હોય એટલે વાયરો ના અડે અને પછી જે વાદળછાયું વાતાવરણ હોય એટલે આપણે બફારા જેવું મહેસૂસ થાય આ બધું પર્યાવરણમાં બદલાવ ના કારણે થયું છે તેલના સમય તો આવું બધું તકલીફ ના પડતી લોકોને વરસાદ ટાઈમ ટુ ટાઈમ મળી રહેતો ગરમી પણ એટલી ના પડતી હતી તમે આ જોવાને છે કે પચાસ પચાસ પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમી જતી રહી છે. કે તમે હાલનું ટેમ્પરેચર જુવ ને તો તમે પિસ્તાળ ડિગ્રી ઉપરનું હશે. હવે આ પિસ્તાવીસ ડિગ્રી એટલે શું આ નોર્મલ વાત કેવાય. ઘણી પ્રોબ્લેમ થાય છે. હા હજી ક્લાઇમેટ ચેન્જ થાય છે જે પર્યાવરણને લોકો રક્ષણ નથી કરતા જે હાલમાં જે ઝડ બાબત નદી આવતા એની જગ્યા લોકો ઝાડકા આપી રહ્યા છે. હવે ઝાડકા આપી દ એનાથી કેટ નુકસાન થય તમને ખબર દાડ કાપે એટલે પેલા તો વરસાદ ના આવે કો વરસાદ ના આવે તો વરસાદ ના આવે એટલે ગરમી તો વધવાની. ગરમીનું જે ગરમી વધે તેના કારણે હવે આપણું જે હવામાન પ્રદુષિત થાય પછી આપણે પ્રોપર સ્વાસ્થ ના લઈ શકીએ અને પછી આપણે જે ઘણા બધા રોગો પણ થતા હોય છે એટલે તમે મન કહ કે તમે પણ પ્રદુષણ આજે વધતી જતી ગરમી અને પર્યાવરણ વિશે થોડી માહિતી
હા મારે તમને એ માહિતી આપી છે જેમ કે આ જે મનુષ્યો છે ઝાડ કાપી નાખે છે ઝાડ કાપી ને પછી તેમનું ઝાડાનો વિનાશ કરે છે ત્યારે વરસાદ નથી આવતો તમે મને સાચી વાત કરી. ત્યારે વરસાદ નથી આવતો એટલું કારણ છે જેમ કે ઘણા વિસ્તારોમાં જંગલ વાળા વિસ્તારોમાં છે ને ત્યાં જંગલો બધા કાપી નાખવામાં આવ્યા છે પછી જે ગામડાઓના વિસ્તારમાં હવે ત્યાં જે સેઢા કહેવામાં આવે છે. શેટાની અંદર જે ઝાડ આવતા પેલા તે વાળમાં ઝાડ ઝાડની વાળ આવતી એ પણ ઝાડ વાડ કાઢીને પછ ફેન્સી વાડ કરવા માંડ્યા છે એ ફેન્સી સીીવાડકારો માંડ્યા પછી જે ઝાડનો વિનાશ થાય છે તેમાં આપણ પૂરતો ઓક્સિજન નથી મળતો પછી જેમ કે પૂરતું આપણે ઠંડી હવા નથી મળતી જેમ કે ઠંડા વાયરા આવતા અહી રોકાઈ ગયા જેમકે વધુ પ્રમાણમાં ગરમી ફેળઈ ગઈ વધુ પ્રમાણમાં ગરમીની વરાળે ફેલાઈ ગઈ પછી વધુ પ્રમાણમાં પ્રકાશ પડે ત્યારે આપણને સીધી અસર કરે કે આપણ ગરમી ન શસ્તાાય જે એવી રીતે અલગ અલગ આપણ વસ્થા થતા હોય છે. જેમ કે મારે એટલું કેવું છે જેમ કે સરકાર છે સરકારને પણ એક કાયદો અને એક નિયમ કડવો જોઈએ. કે જે માણસ ઝાડ કાપે છે અને એના માટે દંડ કરવો જોઈએ જે ઝાડો આવે છે એના માટે હંમેશા યોજના કરવી જોઈએ જે હા પ્રોત્સાહન આપવું જોઈએ. જે જાઝડ વા આવે છે એમના માટે પ્રોત્સાહન આપીને જેમના ખાતામાં પૈસા નાખવા જોઈએ. જેમ કે આપણા જેવા ગરીબ માણસ છીએ તો આપણને ખૂબ બધી માહિતી હોય કે ઝાડ કાપવાથી શું નુકસાન થાય છે શું નહીં થતું જેમ કે આપણા જેવા લોકો જાડ વાવે ત્યારે આપણે ઓઑક્સિજનનો આપણે વધુ ઉપયોગ કરીએ અને જે બીજા લોકો ઓક્સિજન લઈએ છીએ જે પશુપાલન છે જે જાનવર છે અલગ અલગ જે પક્ષીઓ છે એ પણ ઓક્સિજન લેતા હોય છે જે કોઈ હેતુ હોતો નથી જેમકે એ પાસે આપણે વધુ ઝાડવા આવીએ ત્યાર પશુ પક્ષી ત્યાં બેસે પછી જે જાનવરો નીચે સોયલે બેસે એમ અલગ અલગ બેસે તો પણ વધુ સારું ત્યાં મજા આવ. ું હોય પણ તમારું શું કેવું છે ઓક્સિજન વિશે માહિતી આપો ને
એટલે ઓક્સિજન તો વાત સાથે તમા ઝાડ કપાઈ ઓક્સિજન તો ઘટ કારણ કે હવે તમે વિચારો ઝાડ જેમ કે એક લાખ ઝાડ છે એક હવે એક લાખ માણ જોશે હવે તો એ માની લો કે એક ઝાડે જેટલું ઓક્સિજન નીકળે તેટલું એક લાખ માણસો નીકાળે હવે જેવી રીતે તો બે એ ન સંતુલન ચ ચળવાઈ રહે ઝાડને કાર્બન ડાયક્સાઇડ મળી ર અને આપણને ઓક્સિજન મળી જ એટલે આવું રે તો સંતુલન જન હોય રે ગરમી ના લાગે પણ કદાચ એવું થઈ જાય કે એક લાખ માણસું એક લાખ માણસું જ છે પણ હવે કોઈ કદા તે આમાંથી હવે એક લાખ ઝાડમાંથી આપણે દસ હજાર ઝાડ કાપી નાખીએ તો હવે કામી છેની પડશે ઓક્સિજનની હવે ઓક્સજનની ઓક્સિજન ની કમી પડે આપડ આપડ ઓક્સિજન લેવામાં તકલીફ પડવાની પછી હવે આપડે જે કાર્બન ડાયોક્સાઇડ કાઢશે એ લેવા માટે જાડે પણ નહીં હોય હવે એટ જેટલું કાર્બન ડાયોક્સાઇડ વધશે ઓક્સિજન ની કમી થાય એટલે એક તો ગરમી વધે અને આપ અને આપણે જે ઓક્સિજન પણ ઓછું મળે એટલે આવી રીતે એવું થાય છે આવી રીતે જે પ્રોબ્લેમ થતી હોય છે એટલે સંતુલન જાળવવા માટે જેટલા લોકો હોય છે તેલા લોકો હોવા જરૂરી છે જે માની લો કે આપણા દુનિયામાં અર્થ પર એક લાખ એક આ શું કે આઠ બિલિયન લોકો છે તો હવે આઠ બિલિયન ઝાડ હોવા જરૂરી છે જો આઠ બિલિયન ઝાડ ના હોય તો હવે ઘણું નુકસાન થતું હોય છે તમે જોયું હોય તો તમે માની લો કે હવે ઘણા જે ગરમી વધી રહી છે જે આપણે નથી આ ઓજન સ્તરનુંું પ્રમાણ ભજન સર છે તે પાથોળું થાય હવે એ પાતળું થાય એટલે જે એને યુવ કિરણો આવતી હોય ને તેનાથી રક્ષણ આવેયવિરણો આપણા શરીરને જે ચામડીના રોગો થાય ને તે યુવ કિરણો દ્વારા થાય છે તેનાથી આપણા શરીર ને ઘણું નુકસાન થાય છે એટલે હું તમને એમ કેવા માંગુ છું તમે કદા ઘરે ઝાડ વાવતા હોય
હા વાત સાચી તમારે કહેવી પણ મારે એ માહિતી આપી છે જેમ કે ઘરે આપણે ઝાડ વાવા જોઈએ જે શહેરોના માણસ છ એ પણ શહેરમાં જે સીડીઓ હોય છે પણ ત્યાં પણ એટલા ઝાડે નથી રાખતા છે ગમે ત્યાં કોઈ સિટી બણતી હોય પછી ત્યાં બિલ્ડિંગ બણતી હોય ત્યાં ગમે ઢાબા ભરાતા હોય ત્યાં એની સ્કૂલ બણતી હોય. ત્યાં પણ ઝાડ કાપીને ત્યાં વિનાશ કરતા હોય છે. જેમ કે ડીસા ની અંદર જે આપણા ડીસ્સા ની અંદર જે પરવીન માળી તે ધારાસભ્યો છે જેમ. અ જુના જુના ડીસા થી મોડીને જે ડીસા વાળા જે નીકળેલો છે જે આ જે રોડ પોળો હા જે રોડ પોળો કરવાની જગ્યા જે ઝાડ નડતા તા ને એમને જે ઝાડ ઉ ઉખાડી ઉખાડીને જે બાજુમાં જે વાવી નાખ્યા એ ના એ ઝાડ બાજુમાં વાવી નાખે એટલે ઝાડો નો વિનાશ ના થાય અને જે ઝાડ ઉછેરે છે એ ઉછેરનો પણ એમનો વિ વિકાસ ચાલુ થઈ જાય જે દવા નાખીને વિકાસ એમનો ચાલુ કરી નાખ્યો પણ જે જ રોડ હતો એ પણ પોળો બની ગયો ગામ બંને થઈ જાય જે ઝાડ થવાના હતા એ થઈ ગયા ને રોડ પોળો બનવાનો હતો ને એ પણ બની ગયો કેમ કે મારું એટલું જ કેવું છે જે ઝાડ આપ વાવીએે ત્યારે પૂરેપૂરો ઓક્સિજન ઉપયોગ કરીએ જેમ કે જે પણી માળીએ જે આપડણે ઘણું બધું એમને ડીશા વળમાં અલગ અલગ બધા યોજનાઓ બાર પાડે જેમ કે અ પ્રવીણ માળી છે ખાસ કરીને બધું પાણી ની સગવડ ખુબ કરી આપતું હોય છે ગામે ગામોમાં એટલે સગવડ કરી આપે છે ત્યારે પછી જે તળાવ ભરે છે તળાવ ભરીને તે અલગ અલગ રીતે તળાવ ભરીને એમનું પાણી નર્મદા નર્મદા કેનાલ માંથી પાણી લાવતું હોય છે મોટા મોટા નાળા માં નાખીને ત્યાં પર ધાળા નાખી જે વચ્ચે લાઈન નાખે છે પણ એમને જે હ ખેડૂતને જે બગડતું હોય છે પણ એમને પડતર પડે પાછું આપતો હોય છે મારે તો એટલું જ કેવું છે જેમ કે જેવા હા જેવા ધારાસભ્ય હોય ને તો આખું જીવન બ જળ તમારું શું કેવું છે એમાં
એવા આપણે સરકાર પણ હોવી જરૂરી છે જેના કારણે આપણું દેશ સુરક્ષિત છે એની આપણે જે આપણે જાડ વાવીએ છીએ તેને પણ ન કશું નુકસાન ના થાય આ પ્રવણ માળે ભાઈએ ખુબ સારું કામ કર્યું કેવાય જેને ઝાડ ઉખાડવાની કાપવાની જગ્યે તે ને એક જગ્યાથી બીજી જગ્યાએ નવી ટેકનોલોજી નો ઉપયોગ કરીને ઝાડ નું ઉત્પાદન ઉછેરવાનો પ્રયત્ન કરે સારી વાત છે ગરમી વધે નઈ અવે ગરમીની શું વાત કરું આજે આપણા દેશમાં બરોબર છે પન જે અન્ય દેશમાં.. જર્મનીનું નામ સાંભળ્યું હતું ત્યાં હવે લોકોને નોર્મલ ટેમ્પરેચર અઢાર ડિગ્રી જેટલુ હોય છે. હવે શું આપડી ખાલી પાંચ છ ડિગ્રી શું વધી ગયું ત્યાં લોકોને જે આપણે સ્ટ્રીટ લાઈટ હોય છે ને તે પીગળવા માડી આપણે કદાચ તમે સ્ટ્રીટ લાઈ કે જે સિગ્નલ લાઈટ નથી હોતી રોડ ઉપર કે આને જાવાનું તે સિગ્નલટનુ ત્યાં પ્લાસ્ટિક હોય કારણ કે ત્યાં ગરમી ન પડે એટલે પીગળે નઈ હવે ત્યાં એટલી ગરમી પડવા મોડી કે આ જે સ્ટ્રીટ લાઈટ સે તે પીગળવા માડી પછી જે પછી જે આપણે જે રોડ માંથી ડામર હોય ને તે પણ નીકળવા માંડ્યું પછી એવા ઘણા નુકસાન થઈ ગયા ગરમી ના કારણે પાણી નુ પણ ઘણું નુકસાન થયું છે પછી ત્યાં આપણે કદાચ જોયું હશે તો અ આપણા જે મહારાષ્ટ્રમાં છે ને પાણીનો હણાં દુકાળ પેઅ છે પાણી પણ લોકોને પુરતું મળતું નથી આ ગરમી ના કારણે ગરમીમાં જો પાણી ના મળે. તો કેટલું બધું નુકસાન થાય લોકો કેટલા બીમાર થાય લોકોની જે તબિયત છે. લોકો જે માનસિકતા છે તે પણ બગડી જતી હોય છે હવે આવી. રીતે જો દેશમાં થતું રહેશે તો એક દિવસ આ આપણે નથીતા આવી જ રીતે જો ગરમી વધતી રહેશે. તો જે રીતે પેલા પાંચ છ બિલિયન યર પહેલા જેવી અર્થ હતી તેવી અર્થ થઈ જશે મતલબ કે પેલા જે આગનો ઉગરતી હતી તેવી અર્થ થઈ જશે તેના કારણે આપણે શું કરવું જોઈએ
વાત સાચી છે હા મારું કેવું છે કે જેમ કે વધારે ગરમી પડે જેમકે આપડો દેશ એટલો એટલો સારો છે એટલો વચોવચ‌ પૃથ્વીની અંદર વચોવચ આવેલો છે તે આપણે ગરમી નથી નડતી કે વધારે ઠંડી નથી નડતી જેમ કે આપણે ત્રણ ઋતુ હોય છે જેમ કે વરસાદવાળી ઋતુ એટલે ચોમાસુ ઋતુ ઠંડીવાળી ઋતુ એટલે કે શિયાળાવાળી ઋતુ અને જે ઉનાળાવાળી ઋતુ એટલે કે જે ગરમી પડે પણ વધુ પ્રમાણમાં નથી પડતી જેમ કે અમુક પ્રકાર અમુક દેશમાં વધારે ટેમ્પરેચરમાં ગરમી પડતી તી હોય છે જે સત્તાવન અઠ્ઠાવન ડિગ્રી પડતી હોય છે જેમ કે આપણા પ્રમાણમાં જે પિસ્તાળસ ડિગ્રી ઉપર આપણે નથી નીકળી શક્યો જેમ કે અમારે એટલું જ કેહેવું છે કે જે અલગ અલગ રીતે ગરમી પડતી હોય છે અલગ અલગ દેશમાં વધારે જેમ કે આપણા દેશની અંદર એટલી નથી પડતી આપણા દેશમાં માટે મારે એટલું જ કેવું છે જેમ કે આપણા દેશ એટલો સારો છે ને એટલો વિકાસ વાળો છે ને એટલો અ જાડવા વાવામાં એટલો વધુ પર્યાવરણમાં આગળ છે હા આ પ્રોત્સાહિત છે જેમ કે એટલો બધો પ્રોત્સાહિત થવું જોઈએ કે જેમ કે એ આપ આગળના હા ખેતી પ્રધાન દેશ છે જે આગળના સમયમાં આપણ જે એ વધુ પ્રમાણમાં ગરમી મળે એ પણ આપણને જળવાઈ રહે જેમ કે આપડણે સો વર્ષ ના માણસ છઈએ છીએ તો પણ આપડણે કોઈ આગલા વર્ષ કમાં આપણે ભોગવવું ના પડે જેમ કે આપડણે ગરમી સહન ના કરવી પડે જેમ કે ઠંડી સહન ના કરવી પડે એ આપણેે એટલે બધી ઠંડી નથી પડતી કે આપણેે કે ઠંડી માં બરફ પડે એટલે આપણે ઓગળી જતા હોય છીએ જેમ કે આપણે એટલો બધા ઠંડી પડતી હોય છે ને કાશ્મીર બાજુ છે પછી જે જાપાન બાજુ છે એ બાજુ ખૂબ બધી ઠંડી ઠંડાવાળા બરફોનો પહાડો બાંધવામાં આવ્યા છે જેમ કે આપણા વિસ્તારોમાં પહાડો તો બાંધ્યા છે પણ આપણા પથ્થરના પહાડો બાંધ્યા છે એ પથ્થરના પહાડોમાં એટલે ઠંડી પણ નથી પડતી જેમ કે અમુક અમુક વિસ્તારમાં ખૂબધી ઠંડી પડતી હોય છે એ ઠંડે પડવાનું કારણ એટલું જ હોય છે જે કેમનું સ્તર છે એ પૂરતું જળવાઈ નથી રતું એ જળવાઈ નહિ રહેતું એટલે કે આપડે ખુબ બધું નુકસાન થાય છે નુકસાન થાય એટલે જે આપડા વિસ્તારમાં એટલું નુકસાન નથી થતું એટલું કે વધારે પેલું પ્રોત્સાહિત નથી થતું જેમ કેમ આપણા દેશમાં ઘણા બધા ગરમી ના કારણો